મારો અવાજ
હા આવે છે
કમ્પ્લેલેટ આવે છે ને
કમ્પલીટ કમ્પલીટ મારો અવાજ આવે છે
હા. તમારો પણ કમ્પ્લેટ અવાજ આવે છે શું કરી રહ્યા છો?
બસ હવે જમીને ટહેલવા નેકળ્યો તો એટલે કે ફરવા નેકળ્યો તો જેથી જઠર નું સારી રીતે પાચન થાય એના બદલે
બરોબર છે તો મારે એક વાત કરવી હતી આજે શિક્ષણ વિષય પર વાત કરવી હતી દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે સમગ્ર આપણે સમય સમય સાથે બદલાવું જરૂરી છે પરંતુ એ શિક્ષણ એક એવી સંપત્તિ છે જે દરેક એકવાર મળી પછી આખી જિંદગી માણસની સાથે જ રહેશે પૈસા ખૂટી શકે સંપત્તિ ખૂટી શકે સંપતિ નષ્ટ થઈ પરંતુ જ્ઞાન ક્યારેય નષ્ટ થતું નથી તેનો અંત જ નથી આવતો શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું એક સાધન નથી પરંતુ તે માણસને વિચારવાની શક્તિ આપે છે યોગ્ય નિર્ણય લેતા શીખવે છે અને સમાજમાં જવાબદાર નાગરિક તરીકે જીવવામાં તૈયાર સમજદાર નાગરિક બનવામાં એને તૈયાર કરે છે દરેક વ્યક્તિ વિકસિત બની શકે છે વિકસિત દેશને આગળ ચલાવી શકે છે તેના માટે જે શિક્ષણ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે હા ચુખો
માનું છું શિક્ષણ ઘરમાંથી જ શરૂ થઈ જાય છે જ્યારે બાળક બોલતા શીખે છે વડીલો નો આદર કરવો કઈ રીતે કરવો એ શીખે છે સત્ય બોલવાનું હિખે અને શિસ્તમાં રહેવાનું શિખે ત્યારે પણ તે શિક્ષણ ન એક જ ત્યારબાદ શાળા અને કોલેજ તેને પુસ્તકિયું જ્ઞાન આપવા નું
તમારો અવાજ કેમ બરોબર તમારા જેવા હ કઈ બેકગ્રાઉન્ડ નો અવાજ આવતો એવું લાગે બરોબર અવાજ પ્રોપર અવાજ નથી આવતો તમારો
હેલો હેલો હવે આવે છે.
પ્રોપર આવયો
હા તમે જણાવ્યા પ્રમાણે ત્યારબાદ શાળા અને કોલેજ તેને પુસ્તકે જ્ઞાન આપે પરંતુ જીવનના સાચા મૂલ્ય પરિવાર અને સમાજ પાસેથી જ મળે છે એટલે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકો વાંચવ નથી. પરંતુ સારા માણસ બનવાની પ્રક્રિયા પણ છે.
હા વાત તમારી સાચી ભારતમાં જે શિક્ષણ ની પરંપરા હાજા વર્ષ જૂની છે પ્રાચીન સમયમાં જે ગુરુકુળ પદ્ધતિ હતી જ્યાં વિદ્યાર્થીઓ ગુરુ ના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા અત્યારે ત્યાં માત્ર ભાષા અને ગણિત જ નહીં પરંતુ શિસ્ત આત્મન આત્મનિર્ભરતા જે પ્રકૃતિને પ્રત્યેનો આદાર કરવો. અને જે જીવનનું જે જીવનની કળા હતી. તે શીખવવામાં આવતી હતી આજે સમય બદલાઈ ગયો છે પરંતુ જે. શિક્ષણનો જે મૂળ હેતુ હતો એ પણ આજ એક જ. છે કે માણસને સાર્વાંગી વિકાસ આપવો આજું ખોટું.
એકદમ રાઈટ વાત છે આ શિક્ષણની પદ્ધતિ પણ ઘણી આધુનિક બની ગઈ છે. હવે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ક્લાસરૂમ ઓનલાઈન કોર્સ જેવા અને ડિજિટલ લાઈબ્રેરી અનેક શિક્ષણિક એપ્લિકેશ જેવી સુવિધાઓ આવી છે મોબાઈલ અને ઇન્ટરનેટ ના કારણે દુનિયાના કોઈ પણ ખૂણાનું જ્ઞાન તમે થોડાક જ મિનિટોમાં મેળવી શકાય. પરંતુ ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. જો તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે કરવામાં આવે તો તે સમય પણ બગાડી શકે છે. અને વિરુદ્ધ દિશામાં પણ લઇ જઈ શકે છે.
દર વર્ષે વાત તમારી સાચી. એટલે જે ટેકનોલોજીનો ઉપયોગ આપણે મનોરંજન માટે નહી પણ આપણા આ જીવનમાં જે જરૂરી. શિક્ષણ માટે પણ કરવું પડે એ શિક્ષણનો સૌથી મોટો ફાયદો એ છે કે આત્મવિશ્વાસ વધારે છે. જે વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે તે કોઈ પણ પરિસ્થિતિ તેમાં સમજદારીથી નિર્ણય લઈ શકે છે ભણેલાનો માણસ માત્ર પોતાની જ પ્રગતિ કરે. પરંતુ જે પરિવાર જે આપણા ગામની આપણા દેશની પણ પ્રગતિ કરે. હોય છે ભણેલો વ્યક્તિ પાસે સર્વાંગી વિકાસ થાય છે જેટલું જ્ઞાન આપણી પાસે હશે તેમ અને તેને જ્ઞાનને વેચીશું તો તેમ જ્ઞાન વધતું જાય છે. જે સમાજ અને દેશના વિકાસ.
હલો હલો હલો હલો હલો તમારો અવાજ ખબર થયો છે. હેલો હેલો હેલો તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો હેલો હાલો હલો તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો હેલો નહી આવતોને તારોય નહી આવતો નહી આવતો તારોય હે ના મારો આવે હે હેલો હેલો હેલો